અનભાઈ કેમ છે
મજામાં મજામાં તું કેમ છો ભાઈ
હું પણ સરસ છું આજે એક રસપ્રદય વિષય પર વાત કરીએ આપણે જીવનમાં નવી કુશળતા શીખવાનું મહત્ત્વ
હા તો ભાઈ ખુબ જ સારી વિષય છે આજના સમયમાં નવી સ્કીલ શીખવું જ ખૂબ જરૂરી બની ગઈ છે ભાઈ
દુનિયા ઝડપથી બદલાઈ રહી છે જો આપણે નવી વસ્તુઓ ન શીખીએ તો પાછળ રહી જાય. આજે ટેકનોલોજી બહુ વધારે છે. અ આપણેે નઈ ટેકનોલોજી નહીં શીખએ તો દુનિયાથી પિછે થઈ જાય.
હમ સાચું પહેલા લોકો એક જ કામ, આખી જિંદગી કરતા હતા. પરંતુ હવે સતત શીખવું જરૂરી છે. કે આજે લોકો તમને જોઈએ તો ભાઈ. ક્યારે કોઈ કોઈ લોકો તો ભાઈ એક જગ્યા કામ કરે છે એક પોસ્ટ પર, અને ત્યાંથી એ ઓનલાઈન સ્કીલ શીખી શીખીને પોતાને ડેવલપ કરે છે. અને બીજી કઈ પો બીજી એથી હાયર પોસ્ટ પર લઈ જાય છે એને,
તને કઈ નવી સ્કીલ શીખ શીખવી ગમે છે.
હા ભાઈ હ, મને કોમ્પ્યુટર, વિડીયો એડિટિંગ અને અંગ્રેજી બોલવાનું, શીખવું છે તેને,
અને પબ્લિક સ્કીપિંગ, કમ્યુનિકેશન અને ગ્રાફિક ડિઝાઇનીખ શીખવુ શીખવી છે.
હા તો ભાઈ ખુબ જ સરસ છે. નવી સ્કીલ શીખવાથી આત્મવિશ્વાસ પણ આપડા લોકોને વધે છે ભાઈ.
હા જયારે આપડે કઈક નવું, શિખ ખીએ છિએ ત્યારે આપણને પોતાની ઉપર વિશ્વાસ આવે છે. ક્યાં આપડે આ કામ કરી લઈ, કરી લઈએ. આપણે નવી ટેકનોલોજી શીખે તો હા આપને લગે કોન્ફિડન્સ આવે.
હમ, અરે આજ કલ તો જો ભાઈ યુટ્યુબ અને ઓનલાઈન કોર્સથી ઘર બેઠા, પણ ઘણું શીખી શક્યો છે તમે. કઈ કઈક તમને જાણવાનું હોય તો એને યુટ્યુબ પર સર્ચ કરીને તમે, એને જાણકારી લઈને એ કેવી રીતે થાય તમને જાણી શકો છો. એટલે આ બધું બધુ જે તમને યુટ્યુબ પર મળી જાય ગૂગલ પર મળી જાય. કે્યા કેવી રીતે શીખવાની આ સ્કીલ કેવી રીતે અને શરૂઆત કરવાની આ સ્કીલ નુ બધું જ તમને મળી જાય એટલે એ આપડે એનો, ફાયદો ઉઠાવવો જોઈએ અને આપણે ન્યુ ન્યુ સ્કીલ, શીખવું જોઈએ આપણે પોતાના વિશ્વાસ માટે અને પોતાને જ આગળ વધવા માટે.
સાચું પણ, પણ આપણેે આજ આજકાલ તો યુટ્યુબ અને ઓનલાઈન કોર્સ કે ઘરે બેઠા પણ ઘણું શીખી શકાય છે. ફક્ત અ શીખવાની ઈચ્છા હોવા જોઈએ.
હા,
રોજ ક કઈક નવું શીખવાનો પ્રયત્ન કરે,
હા હુંર, રોજ ઓછામાં ઓછા, ત્રીસ મિનિટ કોઈ નવી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરું છું. ખુબ સારી ટેવ છે ભાઈ. હું પણ હવે આજ આ આવું શુરું કરીશ. તું કઈક શીખે છે કે ભાઈ,
હા ભાઈ માત્ર ડિગ્રી પરતી નથી સ્કીલ ડિગ્રી પૂરતી નથી સ્કીિલ પણ હોવું જરૂરી છે હું પણ ગ્રાફિક ડિઝઇન સ્કલ શીખું છું ડિગ્રીની સાથે સાથે
હમ્મ એ તો સારી છે વસ્તુ છે ભાઈ ખુબ સારી ટેપ બિલકુલ કંપનીઓ એવા લોકોને પસંદ કરે છે જે જેમની પાસે અલગ- અલગ સ્કીલ હોય છે આજકાલ તો એવું ચાલે છે ભાઈ જેેટલા જેટલા તમારી પાસે અશકેલ એટલું તમને પૈસા મળશે અને નઈ કંપની તમને ઓફર આપશે કે અમારા પાસે આઈને કામ કરું
એટલે હમ્મ એટલે પણ જીવનમાં ખૂબ ઉપયોગી છે હવે આપણને કોઈ પણ મુશ્કેલ આવી જાય તો આપણેે કંપની ચેન્જ કરી શકીએ છીએ આપણે ફટાફટ ગ્રો થઈ શકે છે એટલે સ્કીલ ન બહુ મહત્વ છે જીવનમાં
હમ્મ હમ્મ એટલે તો હું કું ભાઈ નવી સ્કીલ શીખવાથી સારી નોકરી મેળવી પડે મદદ ના આપડા આપે છે ભાઈ નવી નોકરી મળી શકે તમને તમારામાં વિશ્વાસ આવે એ બહુ સારી છે માત્ર ડિગ્રી પૂરતી નથી સ્કીિલ પણ હોવું જોઈએ આપણને એમ નહી કે ભાઈ તમને કોલેજ કર્યા અને તમને સ્કિલ ડિગ્રી લઈ લીધા પણ તમને કઈક સ્કીિલ જ નથી કે ભાઈ તમને કઈક ઓફિસ માં જઈને કઈક કામ કરી શકું કે તમને કઈ સોફ્ટવેર ની સ્કીિલ જ નથી તો તમને એવી ડિગ્રી એ ડિગ્રી નો કઈ મતલબ નથી તમને તમારા પાસે સ્કીલ પણ હોવું જોઈએ
હા આજે તો સોફ્ટ સ્કિલ પણ ખુબ મહત્વની છે આજના જનરેશનને સોફ્ટ સ્કીિલ પણ આવું જોઈએ
હમ્મ તમને સોફ્ટ સ્કીલ એટલું શું ખબર છે કે ભાઈ?
જેમ કે સારી વાતચીત કરવાની કળા સમય નું આયોજન ટીમમાં કામ કરવાની આવડ ટીમને લીડર કરવાનું ટીમ ને બતાવાનું કે એવું નહી ચાલે એવું કામ કરવાનું તો સરસ પ્રોડક્ટ બને સમસ્યા નું સમાધાન કરવાનું કે હા ભાઈ અગર કોઈ પ્રોબ્લેમમાં ફસી ગયું તો એ એને એવી રીતે સોલ્વ કરવાનું આ બધું સોફ્ટ સ્કીલ છે
ઓ સારું એટલે આ સ્કીલ પણ જીવનમાં ખુબ ઉપયોગી છે ભાઈ
હમ્મ અને હાર્ડ સ્કલ જેવી કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ડિઝાઇન ગ્રાફિક એક એકાઉન્ટિંગ વગેરે પણ બહુ મહત્વની છે જીવનમાં
હમ્મ તો નવી નવી સ્કીલ શીખવામાં સૌથી મોટી મુશ્કેલી શું હોય છે તમને ખબર ભાઈ
આળસ અને સમસ્યાનો ભાવ પેલા તો આપડે બહુ આળસ હોય છે એટલા માટે આપણે કોઈ સ્કીલ નહી શીખે છીએ સ્કિલ શીખવા માટે આપણને પેલા વેલા ઉઠીને થોડું જોવું પડશે સ્કીલ ના મા અને દરેક દિવસ નો કોંસીસ્ટન્ટ હોવું પડે હા ભાઈ એવું નહી કે ભાઈ બે દિવસ કરીને ત્રીજા દિવસ ની કરવાનું આપણને દરેક દરેક કરવું જોઈએ ત્યારથી આપણને સ્કિલ આવી જાય
હા એ તો સાચું કીધું ભાઈ ઘણા લોકો એ ભાઈ કે એમ સ્કીલ શીખવે સ્ટાર્ટિંગ કરીએ છે બટ એ બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ કરતા પછી એમને આડસ આવી જાય અને છોડી દે કે ભાઈ ન મારાથી આજ સ્કીલ નથી થાવ એને આડસ ની આવવું જોઈએ, ને એની કરું જોઈએ. અને સમય પણ એમને આપવું જોઈએ કે ભાઈ તમને કઈક શીખો છો તો એને સમય આપ કોય એમ નહ કે ભાઈ તમને બસ દસ, પંદ્ર, ત્રીસ મિનિટ એને જોયું. અને હા ચાલો ચાલો થઈ ગયો થઈ ગયો એને પણ સમય તમે આપવો જોઈએ. ત્યારે જ તે પોતાને આપણે સારી રીતે આવશે એ સ્કીલ.
હા સતત પ્રેક્ટિસ કરવું સૌથી જરૂરી છે. આપણે એક વાર સ્કીલ આવી ગયું તો એને પ્રેક્ટિસ કરવું જોઈએ કે આપણે કઈ બોલાય્યું નથી. કોઈ પણ આપડ થી પૂછ્યા અશકેલ તો આપણે ફટાક દ ડાયરેક્ટ આન્સર દવો જોઈએ. એટલે આપણને પ્રેક્ટિસ બહુ જરૂરી છે.
હમ. શરૂઆતમાં ભૂલો થાય પણ તો પણ હાર નની માનવી જોઈએ, એને આપણને આ શર્વાદ માં તો બધા લોકો ને કંઈક ના કઈક પ્રોબ્લેમ આવે
હમ કારણ કે દરેક નિશાળ ક્યારેક સુરઆત કરનાર જે હોત કોઈ પણ બળ મોટો આદમી બને છે તો પેલા એ સ્ટાર્ટિંગમાં ગલતી કરે જ છે આપણને ગલતી થી ગભરાવાનું નથી. અને શીખીને વધારેમાં વધારે સ્કીિલ શીખીને આગળ વણવાનું છે.
હમ એકદમ સાચી વાત
નવી ભાષા શીખવી પણ એક સારી સ્કીલ છે. તને ખબર છે?
હા ભાઈ છે ને ભાઈ નવી ભાષા શીખવાથી નવી જગ્યાએ કામ કરવાની તક મળી શકે છે અગર તમને ગુજરાતમાં છો. અને તમને મુંબઈ મહારાષ્ટ્ર એ બી જગ્યા જવા છું જવાનું છે. અને તમને કઈક ત્યાં જઈને. કામ કરવાનું છે, તો તમને અગર ત્યારે તમને મરાઠી આવશે. તો તમને સારી રીતે ત્યાં જગ્યામાં બોલી શકો. તમને ત્યાં ગુજરાતી જ આવશે તો તમે ત્યાં સારી રીતે બોલી નથી શકશો અને બધા લોકો થી તમને અ કોન્ટેક નહી બનાવી શકશો અગર તમને ગુજરાતી આવશે તો તમને સારી રીતે તમારૂ બાત પણ રાખી શકશો અને એક કોન્ટેક્ટ પણ તમારો વધી શકશે તમારો મિત્રતા વધી શકશે એટલે તમને બધું. આવું જોઈએ ભાષા
મને તો અંગ્રેજી સારી રીતે બોલવાનું શીખવું છે કારણ કે મને તો ફોરેન જવાનું છે. મને એના કરતા અંગ્રેજી શીખવાનું છે.
હમ રોજ અરે રોજ થોડું થોડું વાંચી ને તો સાંભળેને વાંચવાનું થોડું થોડું એને સાંભળવાનું અને બોલવાની પ્રેક્ટિસ કરવાનું તો આપણેે પોતાની જ એક મહિનામાં તમને એક મહિના સુધી કીધ તમને થોડુંક તમને જ લાગશે કે હા ભાઈ મારા બોલવાનું કઈક સારું થયું છે ભાઈ હું આજે હું હવે થોડુંક સારું ઈંગ્લિશ બોલું છું. એમ નની કેહેવાય તમને તરત જ આવી જાય.
હું એજ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તને લાગે છે, કે ઉમ્ર વધી જાય પછી નવી સ્કીલ શીખી શકાય?
હમ્મ શીખવાની કોઈ ઉમર હોતી નથી ભાઈ મારા હું તો આજ કલ ઘણાક લોકો તો ભાઈ પચાસ પચાસ સાઠ સાઠ વર્ષ ના છે તે પણ કઈક કઈક શીખે છે. કઈ કક જીમમાં જઈને આપણે પોતાના શરીરમાં મહેનત કરે છે. કઈ લોકો કઈ સ્કીલ શીખે છે કઈ લોકો કે એના ફેક્ટરી ચલાવે છે. ભાઈ એટલા ઉમર સાઠ સાઠ સિક્ટી ફાઈવ એ વર્ષના થઈ થવા પછી પણ એ આપણા પોતાના ખુદની ની ઓન કરે છે ચલાવે છે
બિલકુલ બિલકુલ ભાઈ સોશલ સોશલ મીડિયા પણ સ્કીલ બતાવવાનું સારું પ્લેટફોર્મ છે ને ભાઈ
હમ્મ એ તો ભાઈ સારું છે ઘણા લોકો ફોટોગ્રાફી ડિઝઇનિંગ અને ડિજિટલ માર્કેટિંગ કમાણી કરે છે એ તમ સ્કીલસ તમારી પોતાની બિઝનેસ છે ભાઇ જેટલી સ્કિલ તમને આવશે એટલું તમને પૈસા મળશે એ તમારા ઉપર છે જેટલી સ્કીલસ તમને શીખશો એટલી સ્કીસનો તમને પૈસા મળશે અને તમને સારી રીતે પોતાનો વિશ્વાસ પણ બનશે અને તમને સારી રીતે કઈક જાયને ભૂલી શકશો એને
આપણને દર વર્ષ ઓછામાં ઓછા એક નવી સ્કિલ શીખવાનો સંકલ્પ કરવો જોઈએ દરેક વર્ષે એક એક સ્કીલ પણ શીખે તો આપણે બહુ સ્કીલ શીખી જઈએ તો હું તો હવે દરરોજ થોડો સમય વધી નવી વસ્તુ શીખવાનું માટે ફાળવીશ થોડું થોડું સમય નીકાળીને નઈ નઈ વસ્તુ શીખવો હતો
હમ્મ એ સારું કેવાય એનાથી તને ખુદ જ પોતાના લાગશે કે ભાઈ હા બને તો આમ આમ સ્કીલ આવશે તમને ક્યાંક જશો તો ભાઈ તમારી સ્કીલ તમને સા સાથમાં રશે તો તમને ભાઈ તમને સોચ્યું કે હા ભાઈ આ તો મને આવશે તે હું તો આજકાલ શીખી લીયુ છું તમને કોમ્પ્યુટરમાં કઈ શીખી લીયુ છે કઈ પ્રોગ્રામિંગ તમને આવે છે કે કાંઈ એ તમને જ બહુ સારી રીતે વિશ્વાસ આપશે અને તમને બહુ આગળ વધાવશે એટલે હું પણ એક એજ કરીશ ભાઈ ભવિષ્ય તેનો ચોક્કસ ફાયદો આપણે લોકોને થશે એટલે આપણે તો સ્કીલસ શીખવું જ જોઈએ
આજે તો આ વિષય પર વાત કરીને ઘણી પ્રેરણા મળી
મને પણ આવી જ ઉપયોગી ચર્ચા ફરી કરીશું હા